હલો
કેમ છો બેન?
તારો અવાજ જતો છે કે બેન?
આવતું છે, અવાજ હલો
સંભળાય છે હા હા તમાર અવાજ આવે કેમ છો બેન?
બરામાં તમે કેમ છો?
જો લાગે તમારી દીકરી રડતી છે?
બહ મસ્તી કર કરતી છે, મારી દીકરી આજે એને ઊંઘ પણ નથી આવતી, એને ઊંઘ પણ નથી, આવતી એને ઊંઘ પણ કઈ નહ થું એમ જ મસ્તી કરે એને ઊંઘ પણ નહી આવે
અ રાત્રે સોય કે નહી સોય?
રાત્રે બી એને ઊંઘ નથી આવડતી, બે વાગે ત્રણ વાગે સુધી ઊંઘતી જ નથી. હ
કેટલા વર્ષની થઈ?
બે વર્ષની.
ઓ એનું બરડે પણ આવવાનું
હા આવતા મહિનામાં એનો બર્ડે છે ઓનીસ તારીખે.
ઓ કઈ નહી, તો એના બર્ ડે માં તો પાર્ટી વાટી રાખવાના છે ને?
હા એના બર્ડેમાં પાર્ટી રાખવાના છે, તમે આવજો.
હા હા બિલકુલ, હજુ બતાવો હજુ બધું? ઘરમાં શું ચાલે, થઈ ગયું નાસ્તો પાણી?
તમારું થઈ ગયું નાસ્તો પાણી.
હા હા થઇ ગયો. તો એ બે વર્ષની થઈ ગઈ તો પેન પકડતા તો શીખી ગય હ
હા હા પેન પકડતા. ગઈ છે કઈ કઈ લગતી છે, એમ જ ઘસ્યા કરે બુકમાં.
કોઈ નહી એવી જ રીતે એને આવડ તોફાની તો બહુ થઈ ગયેલી છે ને?
બહ તોફાની બહ મસ્તી કરે કોઈ ન કોલ આવે તો વાત કરવાની દે મોબાઈલ બાઈલ છીણી લે.
ઓ શું કરશો હવે બાળકો તો મસ્તી કરવાના જ. મારી પણ બેહેનનો છોકરો છે એ પણ આખો દિવસ એમ જ મસ્ત કર્યા કરતો રેય આમ જાય તેમ જાય, મારી મમ્મી એને એક બુટ ટ લઈ આપેલો છે. એટલે આપડે એ બુટ હોય ને જે જે પહેરીને બાળકો ચાલે તો એમાં અવાજ કરે તો એ એમાં મને એમ કે એની મમ્મી ને કે મને દિ દિવસને રાત મને એજ બૂટ પે વીને રાખો કે મેં ચાલુ તો મારા પગમાં થી અવાજ આવે એને એ બૂટ બહ ગમે તો એને છે ને એ બૂટ ખૂબ જ ગમે છે, તો એ છે ને એનું જ એવું જ કેહે છે કે મને એ જ બુટ પહેરવાનો છે તો એના મમ્મીને હેરાન કર્યા કરતો હોય, તો તમારી દી કરીનું પણ કંઈ એવું જ છે કે?
અમારી દીકરીને બી એવું જ છે પણ એ બુટમાં અવાજ નહી આવે. એ ચેન્જ જ કર્યા કરે પેલું પેને ને એ એને બીજું બીજું મોટા માણસો નો ચ એનો દાદાજી છે એનો ચં પલ પેણી પેણે. એના પાપા નો ચપ્પલ પોતાનું ચપ્પલ ચપ્પલ નહી પહેણી બીજા બીજા ન ચપ્પલ પહેર્યા કરેએ.
તો હવે બાળકો તો એવા જ છે.
એવી છે કે સમાન વધુ નુકસાન કરી દે સાબુન છે તે ફેંકી દઈ તેલ ફેકી દઈ એવું બધું સમાન નુકસાન કર્યા કરે.
શું કરશો બાળકો તો એવા જ
પાણી બોતલમાં, પાણી બોતલમાં પાણી ભરીએ તો તે પાણી ફેંકી કી દઈ બોતલ ફેંકી દઈ.
હાઉ એટલો તોફાની થઈ ગયો છે ને કે ઝાડુ પકડે તો એને છોડવાનું નામ જ નહી લે, કટકુ લ એ લ તો એટલે છે ને એ જોય બધાને શું કરે તો એ છે ને એજ કરવાના એટલે પ્રયત્નો કરતો હોય છે કે હું પણ એજ કરીશ.
હ હા એવું જ એ પણ એવું જ કરે જે અમે કરીએ ને તે એ પણ કરે અમે જે બોલીએ તે એ પણ બોલે
મનષ્યને જ આપડ સવારે બ્રશ કરીએ ને તો બાળકો બ્રશને જોઈ લેને તો એ લોકોને પણ એ થ કે આ લોકો શું કરતા છે તો એમને બ્રશ આપી દઈએ ને તો આખા ઘરમાં એ બ્રશ લઈને ફરિયાજ કરો એવું છે
થયા‌ કરે.
હમ હવે આપણે શું કરી શકીએ. બાળકો તો બહ તોફાની છે અને કઈ એમને ખાવા માટે આપણેે આપીએ ને અને આપડે એમને કઈ
હા.
આપીએને તો એટલે દાળ, ભાત, રોટલી, શાક આપીએ ને આપડે તો એ લોકો તદ્દન ના પાડે કે ની આપડે આવું બધું ની ખાવાનું અને આપડે એમને દોકાને લઈ જએ ને તો બધું જ એમ કેય કે મને બહારનું જ ખાવાનું ચેવું એ લોકોનું થઈ જાય છે.
હા, બાર નું સામાન એને ગમે ને ઘેરનું
હા, એવું જ છે અવે આપડે હું કરું. હમજે જ ની અવે બાળકો છે તો એ લોકો કેવી રીતે સમજશે આપણને જ એ લોકોને એમ ગુસ્સે કરીને તો પછી લાલચ આપીને એમને ખવડાવુ પડે એવું થઈ ગયું છે આજકાલ ના બાળકોને અને જો આપડે એ લોકોને બજારમાં લઈ જઈએ ને તો રમકડા જોઈ ને તો એ લોકોને કંઈ ને કંઈક રમકડું તો જોઈએ જ.
જોઈ એને છે ને મે રુદ ગાય નું દૂધ આપું ને પીવા હારું તો ગ્લાસ માં લેય લેય ને હું કરે કે મો મોડામાં ભરીને એનાથી ફેંકી દેય પાસી મોડામાંથી એવું કરે.
બો બદમાશ છે આત.
કોઈનો કોલ તો આવે તો વાત જ ની કરવા દેય. એટલું અડાય એટલું અડાય હું કેમ. કોલ તો કાટવા જ પરે એ એ જ્યાર સુધી ઊંઘે ની ત્યાર સુધી.
હ રાત્રે ની ઊંઘે ને સવારે એકદમ કરે હ ને.
રાત્રે ની ઊંઘે બે-ત્રણ વાગે સુધી પછી સવારે આઠ વાગે ઊંઘી ને ઉઠે.
આપ આપડો નીંદ ખરાબ કરે એ લોકો.
આપણું નીંદ બગાડે નેક નીંદ લેય.
હા, જો આ મારી બેન નો છોકરો પણ એવું જ છે જો અમે એમને બજારમાં લઈ જએ ને તો એને કોઈને કોઈક રમકડું તો જોઈએ જ એટલે કે કે કોઈ ગાડી થઈ ગીયો કે પછી કોઈ રોબોટ થઈ ગીયો કે પછી કોઈ અ અ સાયકલ જોઈ લીધું નાના બાળ તો પછી કોઈક રાનું સ્કૂટી જોઈ લીધું તો એમ એને એમ કેવું છે કે મને અ એ વસ્તુ જોઈએ મને લઈ આપો એવું એ લોકોનું થઈ જાય. પછી આપણને એમને કેટલું પણ સમજાવીએ ને કે ના દીકા ના લે તો પણ એ લોકો એવું છે ને કે ની અમને જોઈએ જ એવું રડવા લાગે ને કે દુકાનદાર પણ જોઈને હ શી પડે તો આપણને લેવો લઈને તેમને આપવો પડે.
એવું જ થાય જીદ પકડી લેય કોઈ વસ્તુ નું.
હા, તો આપડે શું કરશું અમે અમે પણ એમ વિચારીએ કે આ કેટલું રડે તો આપડે એમને લઈને આપીએ તો થોડુંક શાંત થાય ને આપડે આપડે પણ માયા આવી જાયને. તો આપડે એ લોકોને તે વસ્તુ અપાવી દઈએ એવું થઈ જાય છે આપડું.
એવું જ આ લોકો એવું તોફાની છે.
અવે એવું છે કે આ ઉનાળાનો સમય છે તો સ્કૂલો માં રજા પડેલી છે ને તો એમના એટલે ઘરમાં બધા નાના છોકરાઓ પણ છે ને તો એમની સાથે એ લોકો રમે પણ અને એટલું હેરાન ની કરે પણ તમને તો ખબર જ છે કે ઉનાળા ની રજા અવે પૂરી થઈ ગઈ છે સ્કૂલો પણ ખુલી ગયા છે તો એ એ લોકોને તો બધું આપણને જ એ લોકોને સંભળાવવું પડે.
હમ્મ.
એ લોકો તો પોતે પોતાની. તો રમે જ ની આપણને જ એમને ર રમાડવું પડે ખવડાવવું પડે એવું થઈ ગીયું છે. છે.
બધું કરવું પડે પછી ઘેરનું કામ એ અલગથી
એજ તો હવે કોણ કરાવે. તમારા ઘરમાં એ તમે એક શાક બનાવો તો બધા ખાઈ લે કે?
નઈ એક શાક થી નહી ખાય બે ત્રણ શાક બને પછી બધું ખાય.
તો એ પણ આપણને જ કરવું પડતું હોય છે તો એ શું?
ખાના બનાવતા બનાવતા તો એક બાર બાગી જ જાય.
અને પરસેવો નીકળે અલગ આ ગરમીમાં તો કેટલો પરસેવો નીકળતો હોય છે ને કિચન માં તો કેટલી બધી ગરમી લાગે કોને આપડે સંભળાવીએ.
તે પછી કોઈ સાંભળવું તૈયાર પણ નથી થતું.
હા ખરેખર આ ગરમી આ ગરમીમાં તો કોઈ નની રેડી થાય કોઈ ના ઘરે જઈને કામ કરવા માટે.
હમ્મ. બધું આપણને બધું આપણને જ જોવાનું જમવાનું બનાવાનું બધાને ખવડાવવાનું બું બાસણ ઘસવાનું બધું કામ કરીને છોના છોકરો છે એના એને પણ જોવાનું. .
હા એ તો છે જ એ વાત તો તમારી ખરી જ છે કે બધું આપણને જ જોવું પડે. અ અને આપણે આપે પણ એકલા જ પડી જતા હોઈએ ને આપણી સાથે કોઈ કરવા વાળું પણ ની હોય ઘરનું પણ આપણને જ જોવું પડે તમારું તો બાળક પણ છે. તો તમને એને પણ જોવું પડે છે.
બધું.
તો એ વધારે પડતું થઇ જાય છે. હા. ને તમારી દીકરી તો એટલે એ દીકરીઓ સાથે તો એક અલગ અટેચમેન્ટ પણ થઈ જાય છે. અને આપણને ખરેખર મજા પણ આવે છે.
મ મજા પણ આવે છે.
હા. તો તમારી દીકરી આવે અ બોલતી તો થઈ ગઈ ને કે એને જમવાનું હોય તો એ જમવાનું માંગે એમ.
હા એવું બધું બોલે બધું બોલે એ બધું બોલે એને એને કઈ પણ કામ બો તમામ થાઈતો મને બોલી દે.
ચાલો એ સારું છે કે એને ભૂખ લાગે તો એમ કે કે મમ્મા મને જમવાનું આપો તો એ સારું છે તમારું. ચાલો બેન મને ફોન આવતું છે તો મેં તમને ફરી કોલ કરા હા ને.
હા. બેન ચાલો.
હાજ અજીબ હ ફોન પ ફોન કર હા